હલો
હદ
કેમ છો હલો
હલો હા
અ અવાજ આવે છે મારું
હા આવે છે
બરાબબર કેમ છો મજામાં તબિયત પાણી બધું બરાબર ને
હા બધું બરાબર છે તમે કેમ?
હા બસ મજામાં. કઈ નહી આજે તો મારે થોડો વાત કરવી હતી.
આ તો તમે ખૂબ જ સરસ ટોપિક લઈને આવ્યા છો વાત કરવા માટે.
હા.
માતા વિશે તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે.
હા એ તો તમે સો ટકા ની વાત કરી હો. આપડે પેલું નઈ હોતું કે જનની ની જોડ સખી નહી જડે રે આ પંક્તિ આમ માત્ર કવિતા નહી પરંતુ દરેક વ્યક્તિના જીવનનું આમ સત્ય છે કે દુનિયામાં ઘણા સંબંધો હોય છે. પરંતુ માં જેવો નિસ્વાર્થ નિર્માણ અને બિન શરત પ્રેમ કોઈ આપણને આપી શકતું નથી. અને માતા એ માત્ર જન્મ આપનારી સ્ત્રી નહી. પણ તે જીવન ઘડનારી પ્રથમ શિક્ષિકા, પ્રથમ મિત્ર, પ્રથમ માર્ગદર્શક અને પ્રથમ ભગવાન છે બાળક જયારે બોલતા, ચાલતા, વિચારતા, પણ શીખ્યું ના હોય ત્યારે તેને આમ સમજી તેને આમ જીવનના પ્રથમ પાઠ શીખવતી હોય છે.
સાચી વાત છે અને બાળકને જન્મો આપવાથી લઈને. તેને સારા સંસ્કાર અને શિક્ષણ આપવાનું સૌથી મોટું કાર્ય માતા જ કરે છે. અને માતાનો પ્રેમ તો સૌથી નિસ્વાર્થ, નિશરત અને અનમોલ હોય છે. એટલે જ કહેવાય છે ને કે ભગવાન બધી જગ્યાએ હાજર નથી રહી શકતા એટલે એમણે મા તાનું સર્જન કર્યું.
હા એ તો સાચી વાત છે. અને માતા એટલે એટલે આમ એક શબ્દ નથી પરંતુ એક લાગણી છે. મમતા નું સાગર, પ્રેમની મૂર્તિ, ત્યાગ નું પ્રતિક. ધીરજ ન સ્વરૂપ અને જીવનની પ્રથમ શિક્ષિકા. ભગવાને દરેક જગ્યા એ રહી શકતા નતા. એટલે એમને માનું સર્જન કર્યું એવું આપડે કહી શકીએ.
હા અને જ્યારે બાળકને નાનું હોય. ત્યારે તો બાળક બોલી બી નથી શકતું હતું ત્યારે પણ માતા બાળકને શું જોઈએ છે સેના માટે રડે છે? એ પણ માતા ને ખબર પડી જતી હોય છે એટલે બધા કેહેતા હોય છે ને કે પિતા તો મા બાળક જન્મ લે પછી એને ઓળખતું થાય છે પરંતુ માતા તો જ્યારથી એ બાળકનો વિકાસ થવાનું શરૂ થાય. એના અંદર ત્યારથી બાળકને ઓળખ તે વિશે એટલે બધા કહેતા હોય છે કે બાળકને એની માતા નવ મહિના વધારે ઓળખતી હોય છે બીજા બધા કરતાં.
હા એ તો તમે સાચી વાત કીધી. અને માતા ન પ્રેમ પણ ઘણો નિસ્વાર્થ હોય છે માતા પોતાના બાળક માટે ક્યારે આમ સ્વાર્થ રાખતી નથી‌. બાળક ના જન્મ પહેલા નવ મહિના સુધી તેને પોતાનામ ગરભમાં સાચવે છે. બાળક રાત્રે રડે તો આખી રાત જાગતી હોય છે બાળક સાથે. પોતે આમ ભૂખી રહી ને પણ બાળકને આમ જમાડતી હોય છે અને પોતાના સપનાઓ નુ ત્યાગ કરીને બાળકના સપના પૂરા કરતી હોય છે આવો નિસ્વાર્થ પ્રેમ દુનિયામાં બીજે આપણને ક્યાંય જોવા મળતો હોતો નથી.
હા એ તો સાચી વાત છે અને એમ.
મુશ્કેલીના સમયમાં માતા જ બાળકોને હિંમત પણ આપતી હોય છે જ જ્યારે જીવનમાં મુશ્કે મુશ્કેલીઓ આવે ત્યારે માતા સૌથી મોટી હિંમત અને પ્રેરણા બનતી હોય છે પુ પોતાના બાળકો માટે અને માતાના ત્યાગ માટે તો આપણે જેટલું કહીએ એટલું ઓંછું છે કારણ કે પોતાની ઊંમ આરામ ઈચ્છાઓનોો ત્યાગ કરીને સંતાનોનું ભવિષ્ય બનાવવા માટે માતાઓ મહેનત કરતી હોય છે. પરિવારની ખુશી માટે સતત મહેનત કરતી હોય છે. સંતાનની સફળતા જ તેના માટે સૌથી મોટી ખુશી હોય છે અને ઘણી વાર તો માતા પો પરિવારમાં બધાની ખુશી માટે ઘણું જ કરતી હોય છે પરંતુ ઘણી વાર લોકોને એની કદર હોતી નથી. અને તેના કારણે ઘણીવાર આપણે જોઈએ છીએ કે વૃદ્ધાશ્રમમાં કેટલી માતાઓ ને પોતાના બાળકો મૂકી આવતા હોય છે એ ખૂબ જ પીડાદાયક એક ઘટના કહી શકીએ આપણે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને માતા તો આમ જીવનની પ્રથમ શિક્ષિકા હોય છે. બાળક સૌથી પેલો શબ્દ જ માં બોલતા શીખતું હોય છે. માતા બાળકને આમ શીખ શીખવતી હોય છે બોલવું, ચાલવું, સારા સંસ્કાર સાચું શું? ખોટું શું? પછી વડીલો આપણાથી જે ઉંમરમાં મોટા છે એમનો આદર કઈ રીતે કરવો પછી સત્ય બોલવું. પ્રેમ અને દયા રાખવી શાળાના શિક્ષક આમ જ્ઞાન આપે છે. પરંતુ જીવન જીવવાની જે કળા છે ને એ આપણને સૌથી પેલા મા પાસેથી મળતી હોય છે. અને માતાનો ત્યાગ પણ એટલું બધું હોય જ છે. માતા આમ પોતાનું સુખ છોડી ને પરિવારનું સુખ પસંદ કરતી હોય છે. પોતે જૂના કપડા પહેરીને બાળકો માટે આમ નવા કપડા ખરીદતી હોય છે. પોતાની ઈચ્છાઓને આમ પાછળ રાખીને બાળકોના ભવિષ્ય માટે મહેનત કરતી હોય છે. અને બીમાર હોવા છતાં તા પણ પરિવારની સેવા કરતી હોય છે. એટલે ઘણી વખત બાળકોને માતાની ત્યાગની સમજ ત્યારે જ થાય છે. જયારે તેઓ પોતે જ્યારે માતા પિતા બનતા હોય છે. અને આ વાતતો એકદમ સો ટકા સાચી જ છે.
હા એ તો તમે ખૂબ સાચી વાત કરી કે માતો પરિવારમાં બધા જ લોકોની ખુશીનું ધ્યાન રાખતી હોય છે. પરિવારમાં દસ લોકો લોકો દસ લોકો પણ રહેતા હોય પરંતુ માતાને દસે દસ લોકોની પસંદગીના પસંદગી બધી જ ખબર હોય. છે. પરંતુ દસ લોકો ભેગા મળીને પણ માતાની પસંદગી અને ના પસંદગી કોઈ વાર નથી જાણી શકતા.
હા એ તો સાચી વાત કીધી તમે. અને આધુનિક સમયમાં પણ માતા તાની ભૂમિકા આમ અલગ જ છે કે આજની માતા માત્ર ઘર સંભાળતી નથી. નોકરી કરતી હોય છે. પરિવારની જવાબદારી ઉઠાવતી હોય છે. બાળકોના અભ્યાસમાં મદદ કરતી હોય છે. અને આર્થિક રીતે પણ એ પરિવારનો સહારો આપતો આપતી હોય છે. આજની માતા આમ દરેક ક્ષેત્રમાં સફળતા પૂર્વક પોતાની ભૂમિકા નિભાવી રહી છે. અને માતા અને તેના સંસ્કારો પણ અલગ જ હોય છે કે કોઈ પણ રાષ્ટ્રનું ભવિષ્ય તેના બાળકો પર આધારિત હોય છે. અને બાળકોનું ભવિષ્ય તેમની માતાના સં સારું ઉપર છત્રપતિ શિવાજી મહારાજના જીવનમાં જીજાબાઈના જે સંસ્કારોનું ખુબ જ મોટું યોગદાન રહ્યું હતું. એટલે જ કહેવાય ને કે એક સારી માતા આખા સમાજનું ભવિષ્ય બદલી શકે છે.
એકદમ સાચી વાત છે. અને તમે કીધું એમ કે આજના સમયમાં તો ઘણી માતાઓ ઘરની સાથે સાથે નોકરી બંનેની જવાબદારી નિભાવતી હોય છે. પેલા તમે તમારી નોકરીએ જવા પેલા ઘરનું કામ કરીને નોકરીએ જતા હોય છે અને પાછું નોકરીએથી આવીને પણ એમને તો ઘરનું જ કામ કરવાનું હોય છે. કારણ કે ઘણી વાર આપણે જોતા હોઈએ છે, કે આપણા પિતાજી હોય છે નોકરીએથી આવીને પછી શાંતિથી બેઠા હોય છે. અને આરામ કરતો હોય છે, પરતુ જે કામ કરતી નોકરી કરતી મહિલાઓ છે. માતાઓ છે. એમને તો પાછું નોકરીએથી આવીને પણ કામ જ કરવું પડતું હોય છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને માતાઋનું ઋણ છે એ આપણેે ક્યારેય ચૂકવી શકતા નથી. આપણે માત્ર તેમનો આદર કરી શકીએ છીએ. તેમની સેવા કરી શકીએ છે. તેમને સમય આપી શકીએ છે. તેમણી લાગણીઓને આપણે આમ સમજી શકીએ છીએ. આજના યુવાનો માટે સદેશ હોય તો એ કહી શકે કે આજના વ્યસ્ત જીવનમાં ઘણા બાળકો માતા સાથે બેસીને વાત કરવા માટે પણ સમય કાઢી શકતા નથી પણ યાદ રાખવું જોઈએ કે સોશિયલ મીડિયામ રાહ જોઈ શકે મોબાઈલ રાહ જોઈ શ છેએ પરંતુ માતા પિતાનો જે સમય છે, એ આપણો પાછો આવતો નથી.
હા એ તો તમે ખૂબ સાચી વાત કેીધે અને માતા પિતાનો આદર કરવો સન્માન કરવું અને તેમની લાગણીઓ સમજવી અને શક્ય હોય એટલી એમની મદદ કરવી ખૂબ જરૂરી છે કારણ કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણને દરેક નાની નાની વસ્તુઓ માટે માતા પિતાની જરૂર પડતી હતી તો એવી જ રીતે જ્યારે એ લોકો ઘરડા થાય છે એ લોકો વૃદ્ધાવસ્થામાં આવે છે એવી ત્યારે એમને પણ એટલી જ નાની નાની વસ્તુઓ માટે આપણી જરૂર પડતી હોય છે પણ ઘણીવાર આપણે જોઈએ છીએ કે બાળકો ગુસ્સે થઈ જતા હોય છે જે્યારે માતા પિતા એમની પાસે કોઈક નાની નાની મદદ માંગે છે ત્યારે ત્યારે એમને ફોનમાં કંઈ નથી આવડતું અને એમને એક વસ્તુ વારંવાર સમજાવવી પડે છે, અ્યારે ઘણી વાર બાળકો કંટાળી જતા. હોય છે પરંતુ એ સમયે હમણાં યાદ કરવું જોઈએ કે જ્યારે આપણે પણ નાના હતા ત્યારે એક જ વસ્તુ વારે ઘડી પૂછતા હતા કોઈ વસ્તુ ના કરવા કીધી હોય એ વસ્તુ આપણે વારે ઘડે કરતા હતા પરંતુ ત્યારે દર વખતે આપણા માતા પિતા આપણને પ્રેમથી સમજાવતા હતા તો આપણે પણ એવી જ રીતે માતા પિતા જ્યારે વૃદ્ધાવસ્થામા હોય. ત્યારે એમને એક નાના બાળકની જેમ પ્રેમથી સમજાવવું જોઈએ
હા એ તો તમે સાચી વાત કીધી અને માસા પાસેથી આમ શીખવા જેવી બાબતો પણ ઘણી બધી છકે, નિસ્વાર્થ પ્રેમ રાખવો જોઈએ ધીરજ રાખવી જોઈએ મહેનત કરવી જોઈએ સમાની ભાવના રાખવી જોઈએ ત્યાગ કરવો જોઈએ જવાબદારી હોય એ નિભાવવી જોઈએ અને સહનશીલતા રાખવી જોઈએ. કે આવી ઘણી બધી આદતો છે, અને માતા આપણા જીવનની સૌથી મો સંપત્તિ છે તેમનું પ્રેમ ત્યાગ અને સંસ્કારોને શબ્દો માં તો આપણેે વ્યક્ત કરવું અશક્ય છે અને આપણે સફળ બનીએ કે નિષ્ફળ ધનિક બનીએ કે ગરીબ માતા માટે આપણે હંમેશા તેના સંતાન જ રહીએ છીએ. હલો. આપડા જીવનમાં આમ ગમે તેટલી સફળતા મળે હલો
હા બોલો બોલો
પરંતુ માતા પિતા ના જે આદર પ્રેમ અને સેવા છે આપણેે આમ ક્યારેય ભૂલવી ના જોઈએ.
સાચી વાત છે અને જે વ્યક્તિ પોતાની માતાનો આદર કરે છે તે જીવનમાં સાચા અર્થમાં સમૃદ્ધ બની શકે છે
હા એ તો સાચી વાત કરી તમે વાંધો નહી સારું સારું ચલો પછી આપડે વાત કરીશું.
હા હા. આસા